હલો કેમ છો બેન?
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મ પરીક્ષોનું મહત્ત્વ વિષય પર થોડી ચર્ચા કરીશું.
હા બોવ સરસ વિષય છે, હમણાં આમ પણ ચોમાસું ચાલી રહ્યું છે. તો આ એનાથી રિલેટ વિશે છે, જો ચોમાસામાં આપણને બીજું કઈ નહી તો સ પાણી મલી રહે છે, એટલે આપણને આપણા પર્યાવરણની સુરક્ષા મા તે જરૂર થી વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ.
થય વૃક્ષો આપણા જીવનનો આધાર છે, જો વૃક્ષ ન હોય તો પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ બની જાય એજો વૃક્ષો આ આપણે શુદ્ધ હવા આપે છે, ઓક્સિજન આ આપ છે, અને વાતાવરણને સ્વચ્છ રાખે છે, એટલે જ જો વૃક્ષોને ધરતીના અ ફેફસા કહેવામાં આવે છે.
બિલકુલ સાચું કહો છો તમે આપણા કુદરતે આપણને એટલી એટલી સારી એક વૃક્ષોની ઝાડવા એવા છોડવા આપેલા છે. કે જેનાથી આપણે અ આપણા જે પ્રદુષણ છે, એને કાબુ કરી શકીએ છીએ હવાને શુદ્ધ બનાવી શક એ છે, એટલી રીતે આપણે સ્વસ્થ રહી શકીએ છે, એના માટે વૃક્ષો બોવ જ અ મહત્વના છે, તો આપણને આ મહત્વનું જે પાઠ છે. સારી રીતે એને અ સુરક્ષા કરવી જોઈએ એને વધારવા જોઈએ. એને વાવેતર કરવા જોઈએ જેનાથી આપણે પ્રદૂષણ રહિત અ એન એન્વાયરમેન્ટ આપણને મલી રહે
એકદમ સાચું થયું બેન આપણે જે સાસ લઈએ જીએ અ લઈએ છીએ. એમાં વૃક્ષોને ખૂબ મોટો ફલો છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે. અને ઓક્સિજન છોડે છે, આ કારણ હવા શુદ્ધ રહે છે. અને વાતાવરણ સંતુલિત રહે છે.
બિલકુલ સાચું કહો છો તમે વૃક્ષો આ જે પર્યાવરણમાં કહેવામાં આવે છે, ને કે પ્રકૃતિ એ તો બરાબર તાલમેલ કરેલો હતો. કેટલી બધી જગ્યાએ જંગલ અને એવું બધું હતું પણ જેમ જેમ માણસ છે, એને એને પ્રકૃ સાથે હસ્તક્ષેપ કર્યો છે, તો હવે એના પરિણામ પણ ભોગવવા તૈયાર રહેવું જોઈએ અ કેટ કેટલા બધા જંગલોના જંગલો કાપી નાખ્યા પોતાના અ ઉપયોગ માટે અ જંગલો કાપે છે, ફર્નિચરના નો ઉપયોગ વધારે કરે છે, એટલા માટે લાકડો અ લાકડાનો ઇસ્તેમાલ થાય છે, તો એમ પણ કેટલા બધા જંગલો વૃક્ષો મોટા મોટા કાપવા પડે છે, તો એ એ બધાનું જે પરિણામ છે, ને એ પણ આપણને ભોગતવું જ પડે છે. એટલે આપણને ખ્યાલ રાખવો જોઈએ કે કુદરતની અંદર હસ્તક્ષેપ નહીં કરવો જોઈએ અને જે અ એક એક વૃક્ષ તમે કાપો, તો બીજા બે તમને વૃક્ષ... અ કે પૌધા છોડવા છે, એ વાવા જોઈએ. ઉગાવવા જોઈએ. તો જ તમે કુદરતમાં બેલેન્સ કરી શકો છો.
તમે તમે એકદમ સાચી વાત કહી છે બેન. વૃક્ષો ફક્ત... અવાજ ફૂલ, લાકડું, ઔષધી અને..... છાંયો પણ આપે છે. ઉનાળાની ગરમીમાં મોટા વૃક્ષની... નીચે બેસીએ તો મનને શાંતિ મળે છે. ઘણા પક્ષીઓ વૃક્ષ પર પોતાના માળા બનાવે છે. એટલે વૃક્ષો પક્ષીઓ અને પ્રાણીઓ નું ઘર પણ છે.
બિલકુલ સાચું કહો છો તમે. આપણે, વૃક્ષો જો જંગલ ના જંગલ કાપીએ છીએ... માણસ છે ને કેટલો મતલબી છે? પોતાના સ્વાર્થ માટે... જંગલના જંગલ કાપે છે, અને એ એવું નથી વિચારતો કે એ જંગલમાં કેટલા બધા.... અ... જે. બોલ. બેજુબાન પ્રાણીઓ રહે છે. તો એમના માટે એમનું ઘર આપણે ઉજાડીયે છીએ. તો એ... જંગલ નું આપડે જો, એને..... કાપીએ, તો પછી જે જંગલમાં રહેલા કેટલા બધા..... અ જે પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ પછી..... અ પશુ, પક્ષીઓ એમનું.... જે રહેઠાણ આપણે બખોરીએ છીએ. તો એ ક્યાં જઈને રહેવાસ કરશે? તો એ એ પણ એક બહુ જ મોટો વિષય છે. એના વિશે પણ આપણને બહુ જ..... વિચાર કરવો જોઈએ કે આપણે, જંગલ તો ઉજાડીએ પણ પછી જંગલમાં રહેતા... બેજુબાન પ્રાણીઓને ક્યાં આપણે સહારો આપી શકીએ છીએ?
તમે એકદમ સાચી વાત કહી એ બેન. વરસાદ લાવવામાં પણ વૃક્ષોનો મહત્વનો ફાળો છે. જ્યાં વધારે વૃક્ષો હોય, ત્યાં વાતાવરણ ઠંડુ રહે છે. અને વરસાદ પણ સારા પ્રમાણમાં થાય છે. જો વૃક્ષો કાપવામાં આવે તો, ગરમી વધે. પાણીની અછત થાય અને પર્યાવરણ પર ખરાબ અસર પડે. આજે શહેરીકરણ અને વિકાસ ના નામે ઘણા વૃક્ષો.... વૃક્ષો કાપવામાં આવે છે. એ જે વિકાસ જરૂરી છે, પણ વિકાસ સાથે પર્યાવરણનું રક્ષણ.... પણ એટલું જ જરૂરી છે.
માણસ પોતાનો વિકાસ કહે છે. પણ, જંગલ ઉજાડવો કોઈ વિકાસ નો એ નથી. અ એમાં તો એ પોતાનું છે ને એ જ કરી રહ્યો છે. વિનાશ જ કરી રહ્યો છે. એટલે, કોઈ પણ કામ કરતા પહેલા જંગલોને ઉજાડ.... ઉદારતા પહેલા કે વૃક્ષો... અ આપણને કેટલી બધી વસ્તુઓ આપે છે. એનાથી તમે જેમ કહ્યું કે, ફળ, ફૂલ બધી વસ્તુ અને લાકડું.... અ કેટલું બધું અનાજ આપે છે. બધું જ આપણે વૃક્ષો અને પેડોથી કેટલી બધી વસ્તુ.... નો દૂર ઉપયોગ કરીએ છે. તો એટલું બી મતલબી નહી થવું જોઈએ. કે, આપણે પ્રકૃતિને ઇમબેલેન્સ કરી નાખીએ. અને જંગલોના જંગલો ઉજાડી નાખીએ, એના માટે આપણે આપણને..... એક પેડ કાપીએ, તો બીજા પાંચ પેડ... પેડ છે ને એ લગાવવા જોઈએ. તો જ આપણે.... અ એવું કહી શકાય છે. કે એ... અ એ બે થોડું ઘણું આપણે કુદરત સાથે બેલેન્સ કરી શકીશું. અને જો હમણાં જે... આ ઋતુ ચાલી રહી છે, ચોમાસામાં તો ચોમાસમાં આપણે... આપણને આપણા ઘરની નજીક પણ કોઈ પણ એવા પેડો જે આપણે ચોમાસુમાં લગાવી શકીએ, એ જરૂરથી લગાવવા જોઈએ, એનાથી હરિયાલી પણ બરકરાર રહે છે, આપણા ઘરનું સૌંદર્ય પણ વધે છે. અને આપણે આપણે પર્યાવરણમાં પણ અ યોગદાન આપી રહ્યા છીએ. એટલે ચોમાસામાં આપણને વધારે
એકદમ સાચું થયું બેન, દરેક માણસે પોતાના જીવનમાં. ઓછામાં-ઓછું એક વૃક્ષ જરૂર વાવવો જોઈએ. તમે એકદમ સાચી વાત કરી, વૃક્ષ વા ફક્ત પર્યાવરણ જ નહીં, પણ આવતી પેઢીને પણ સારા જીવનની ભેટ મળલેે છે, આપણે વૃક્ષોનું ફક્ત વાવજા જે નહીં, પણ એની સંભાળ પણ કરવી જોઈએ, નિયમિત પાણી આપવું. એની રક્ષા કરવી, અને બીજાને પણ વૃક્ષ વાવવા માટે પ્રેરિત કરવું, આ આપણી નૈતિક જવાબદારી છે.
બિલકુલ. અને જો આપણે બિલ્ડિંગોને, બિલ્ડિંગો હવે જેમ જેમ જનસંખ્યા વધી રહી છે. તેમ તેમ બિલ્ડિંગો બનાવીએ છીએ, આપણા ઘરની નજીક કે કોઈ પણ ફેક્ટરી કે એવું બધું અ ઉગવાના વસાવાના કારણે આપણે ઉગતા વૃક્ષો છે, એને પણ આપણે કાપી નાખીએ છીએ. તો એવું નહી કરવું જોઈએ, શું કરો.
એકદમ સાચું.
અને જગ્યા બકાયા રાખવી જોઈએ, જ્યાં આપણે આમ વૃક્ષોનું વાવેતર કરીએ. તો જ આપણે કહી શકીએ છીએ. કહીં શકીએ છીએ કે, આ વધતી જનસંખ્યામાં પણ આપણે આ પેડ એવી જે આપણને ભગવાન કુદરતી બેન આપે છે, એની સુરક્ષા કરવી. એ આપડી બધાની નૈતિક જવાબદારી બને છે.
એકદમ સાચું થયું બેન, તમારી વાત. સરસ લાગે છે, વૃક્ષો ફક્ત પ્રકૃતિની સુંદરતા વધારે વધારતા નથી, પણ માનવ જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણા લોકોનું જીવન વૃક્ષો પર આધારિત હોય છે. પણ કિસનોને ફલદાર વૃક્ષોથી આવલ મલ છે, એ જે લાકડું ઔષધીય રબર, કાગલ અને બીજી ઘણી વસ્તુઓ વૃક્ષો માંથી બનલે છે.
બિલકુલ, વૃક્ષનો ઉપયોગ આપણે કેટલી જગ્યા કરીએીએ જોઈએ તો એનાથી આપણે કાગળ વન બને છે. આપડો ઘરનો ફર્નિચર બને છે, આપણને ખાવા માટે ફળ મળે છે. આપણને વાપરવા માટેની કેટલી બધી વસ્તુઓ છે, એનો ઉપયોગ આપણે વાપરીએ છ છીએ. તો આપણે એટલું નિસ્વાર્થ પણ આપણું સ્વાર્થ જ નહીં જોવું. આપણે નિસ્વાર્થપને અ વૃક્ષોનું રક્ષણ કરવું, એ પણ આપણી જવાબદારી છે, જયારે આપણે આટલી બધી વસ્તુઓ વૃક્ષોથી વાપરીએ છીએ. તો એનું રક્ષણ કરવું, પણ આપણી નૈતિક જવાબદારી છે.
એકદમ સાચું થયું બેન. અ આયુર્વેદમાં પણ ઘણા વૃક્ષો અને વનસ્પતિઓની ઉપયોગ દવાઓ બનાવના માટે થાય છે. અ જેમ કે લીમડો, આબલો, તુલસી અર્જુન અને બીજા ઘણા વૃક્ષો આરોગ્યમાં આરોગ્ય માટે લાભદાયક માનવામાં આવે છે.
ઓફ હ બ વખત આપણે આના ઉપર ચર્ચા કરીશું ત્યાં સુધી તમે તમારો